કોન
તાર થઈ જાય ને.
એવું.
અલે મારે તો પેલા આગલા તન કર્યોને એમાં જીરો મિનિટ ડોફા. હવ જીરો સેકન્ડ ને જીરો ત્યાં ઉપાડ્યો પેલો ઉપાડ્યો નઈ એટલે.
હા લોડીંગ થયેલું ઉપાડેલો પણ લોડિંગ થઈ રહ્યું એટલે. પછી ખબર નઈ એની જાતે કટ થઈ ગ્યો હમમ હમમ. મારે તો કેટલા મે હમણાં ગ્રુપમાં મેક્યુ એક બેક લીએ. હા પાસ ના નીકળે એને એક પેલા પાસ થઈ ગ્યા ને એને તો પેલી ચોરી બતાડે તો હું કેમ નહીં વતાડું
પંદર ટાટા કઈ ગ્યા.
હા.
હે તો કેટલા હાથ મતલબ બધા ને સેકન્ડ વ વધારે છે કે જીરો છે કોઈ ના જીરો કેટલામ છે સેકન્ડ સેકન્ડ. હે હા.
નામ છે.
મારે બે માં જ છે ભાઈ. પેલા કર્યો એમાં એક પેલા કર્યો એક વાર એમાં પછી હમણાં કર્યો તો તને આગળ હમણાં એ ના માં
માર માર કેટલામ છે દેખો તો હમણાં ખબર નય હજુ.
કાઇ ન ઇ
હુ કરે છે ઘરે બધા
કઈ ન એ જ કામ કર આજ હા હા ખાય લિધુ
હ હા બરાબર
તારે
મારે એટલે હું બનાલઉ કે ખીચડી
એમ કે
ખીચડી બનાઈ લે ખીચડી ખાલી ખીચડી
હમ્મ બીજું કોલેજમાં શું કર્યું
કોલેજ માંલે હું લેક્ચર એક લેક્ચર તો લેટર પોછું છું એટલે એક લેક્ચર ભર્યો જીતેન્દ્ર સર આવેલા એ ભણાવા જીતેન્દ્ર સર
હન લ હન લખ્યારે ભીતે
હે
મેનુ લેક્ચર હતુ
હિન્દી નો લેક્ચર હ હિન્દી નો તોમ તો જીતેન્દ્ર સર આવેલા જવા દે ને બધા પૂછે તો આવડ મતલબ આગળ નું પૂછેલું તો યાદ જ નહી મળે યાર ભૂલી ગય હું તો હન કાલે ભણ પરમ દિવસે ભણેલો કેે તે
હા
તો હે ને બીજા કોઈ બોલતા ની મળે મ હું આવેલો ની મળે મન કાંથી ખબર તો એમ સર પૂછલા છે આજે બધું ના ઉભો નતો કર્યો પણ પૂછ લ ના ઉભો નતો કર્યો મને ઉભા નતો કરયો પણ પૂછ
મા હ મારે ખબને હુકરાયુ તુ
તો સર કે કેને તમે બધા મતલબ કઈ બોલતા જ છે નહી કોઈ બી બોલું જ નઈ મળેલે
હા એ તો હમા ઉમમાં ભી હો ચાલે
આર તો હોય ને તોબી માય માય બોલી બોલીને કર લે ખાલી
હા મ બોલ્યા આમાં આમાં આવે પણ આમાં મોડા હા ના એમ નહ આમ ડાયરેક્ટ આવડતો હો ને બી મનમાં એટલે મતલબ એક બી જાતે એક બી જાતે વાત કર લે
માઈ ઘણા સેટ જીબી ટીન પૂછ લે હે કરે
આ છે હે ચેટ જીપીટી હે હ અમારા આમબી અમુક એમ કરે છે સર અમારે બી એમમાં એમ કર્યામ કરતા
હમ અને આજ એસી વીએસી ના હતા ને લેક્ચર
હ એસીએસી હતો ને પછી દેખ વીએસી માં સંસ્કૃત પેલા હતું પછી એસી એસી એ મમ્મુ પે હે ને બાદમાં ગયો હતો એમ પેલા લકચર ભર્યો એલે ખબર નેં દેખયુ નઈ મળે
તારો રોલ નંબર કેટલો
રોલ નંબર હે ને સાતસો બેતાલીસ
હ તો આપડે એકમાં જ છે, પણ એક બી ન વીએસી નો
ભર્યો તો એમ લાગે હું આપે એક વાર ભર લઈ એમ લાગે. ખબર જ નહીં મને ભી ખબર જ નહી તાર
નહી ભર્યા લાગે, મેં બે ભરિયા ને.
હમ્મ
હે
એ હલો.
ઓ છેન સિગ્નેચર વાની.
હા
હલો એમાં બી સિગ્નેચર કરવાની આવે છેન? વિઆ પેલા વી એ સી મા કે ઈ સી મા, હેનામા આવે છે.
હમ્મ
એકમાં આવે છે નાલ, એ ઈ સી મા હા
એ ઈ સી અને વી એ સી, ના એ ઈ સી માં નહી આવે. વી એ સી માં આવે.
હા બરાબર.
હમ્મ
મને તો ખબર નહીં, હજુ મેં પેલો લેક્ચર ભરતોજ નહીં, આ એટલે મતલબ, પોહોચા જ નથી હેતુ તારે. મોડું પોહોંચાય દે નવ, આ સાડા આઠ વાગે તો પોહોચુ.
ચાલ મેં મેં ગ્રુપમાં મૂકી દીધુ. આ કહીને તો ટેસ્ટ આવે. ના કઈ ના ટેસ્ટ આયે, પૂરા કરતા હુ આહે?
ઓ બા
આપડો પાંચ પાંચ, હવે ડિલેટ કરવા દે હમ્તી
ના અત્યારે એવુકે, અમતી બેઇજ્જતી નથી કરવાની. અ તેસ્ટ ટાસનુ કઈ, હમના ઈ બતા ના નથ કરાયુ આત કરાયા તો મેં એક દિવસ હો રેવાડે નથ કરવી, પેરા પાંચ નું મે કહીયર ત્રીસ નુ હ શું છે સર, હવે સિરાગ કઈ ના છે? આયારા ચીરા
નવરોજ બેટો છે લાગે.
ચીરાગ ગ્રાસિયા, ચીરા ગ્રસિયા એ કોણ છે? તા ટ્વિસ કેતા કરયા હે વિચારવામા પડી ગયો, હા હો નહી વેત ત્રેન કણ કરવા મુશ્કેલ પડી વી.
મુસેલી મુશ્કેલી કઈ આપડે મનતો એટલે મતલબ ટાઈમ એમ બરાબર વા મળતો નઈ મળે, આઈ બધો ઘોંઘાટ ભારી થાય, સ્કૂલમા અવાજ આવે, ને બધો એટલે અને ઘરનું કામ કરવાનું, એટલે યાર. યાર, રોજ ના બે ત્રણ થાય આવે, કાંથી
યા
હમ્મ
નાત નથી.
કેવું સાલે?
એ કઈ નહિ, શાંતિ હવે જરકને ચાળુરા
કંટાળો આવે મનેબી અહીંયા, લે હોસ્ટેલમાં એડમિશન મળી
હોસ્ટેલમાં રહેવાનું?
આ પપ્પા ના કે છે, પણ એમ હોસ્ટેલમાં મળી જાયછે, એડમિશન પણ
મન હોસ્ટેલમાં રેવાની ઈચ્છા ની હોય.
હા એટલે મન તો રહેવાની ઈચ્છા છે પણ ના કે હે
કેમ રવાનું ઘેર બધા કામ પડે એ હેલો. ઘેર વધારે કામ પડે?
અરે ઘેર કામ એવું નઈ એટે ઘેર કામ છે એટલે મમ્મી મતલબ કોઈ ભાઈ હું કેટલા ચારે ચાર જણ જ છે ભાઈ નાનો ભાઈ છે જતોરે હોસ્ટેલ અને મમ્મી કામ કરેને પપ્પા ટેક્ટર આ ખેડવા જાય ને એમ એટલે તો મારે કરવું પડે એટલે એટલે ના કે હમ્મ
તો રહેવું જ પડે ને પછી તારા પપ્પા કેમ તંજાવા દે ઘેર કો પછી કરે.
ની કેય
હ હાચી વાત ને.
સાચી વાત છે. પણ એલે અહીંથી જવાનું દે અહીંથી જવાનો જવાનો દોઢ કલાક ને આવવાનો દોઢ કલાક અને પછી અંદર ગરમી થાય એ બી અલગ. તો અરે ત્રણ કલાક તો એમ જ જતા રે.
હા તો મારા કઈ ના મારેલા નવ કલાક થઈ શ દ કે વાત કરી ને.
હે
દેખ હો મારો પાંચ વાગ્યાને જત રહેવાનો અમાર તો.
હા
અને પછી ત આવાનું કેટલા ત્રણ કે હાડા ત્રણ થઇ જાય.
હ બરાબર. તાર તારે તો તારે હશે. હું શાંતિ મારે બી કઈ શાંતિ ની
હે હલો.
અગ પ્રોબ્લેમ હોય એમ
હા પણ બસ ન તારી શાંતિ છે.
હા બસ તો શાંતી બસ બેહ પછી પણ બસ બસ ની મળ ભ કંળય
અને જગ્યા મળી જાય કે તમારા બસ માં
જગ્યા મળી જાય. કોઈ વાર જ ઊભું રેને જવું
અમારે તો જેટલી કા્ટી કરે એટલી
જેમાં જે બસ માં જ એ બસ માં જ આવું પાછો.
એવુ તો હર ભીચ છે ને જે બસ મજા આવે બસમાં.
હમ્મ સવારે અને સા સવા સવારે સાત ને વિશે આવે. અને પછી એને બાર ને વિસે પાછી તાથીં આવે એટલે બેહી જાવાનું
અમારે પાંચ વાગેથી ગોધરા મંડળ જાય. અને પાંચ ને પંદરે એની પાછી આવે દોઢ કે એક વાગે એમ આવે. ને તો બે બી વાગે જાય કોઈ દિવસ.
અચ્છા. તાર તો ઘણો
હમ્મ. હા. તારે બસ માં એટલી બધી મુશ્કેલી નથી પડતી એટલે કે
ના બસ માં કઈ નઈ મારે મસ્ત ટાઈમ પર જ છે. એટલે કશું છે નહી મળે એ બધું પણ તે ભી થોડું ઘ બોરિંગ થાય
હા એ તો થઇ જાય. હું બસ માં થઈ જવું પડે ને કે જાગતા જને જાય.
ના
હે હલો હ એ તો ચાલતુ રે હ એમ મારે ભી કઈતો કે કોઈક દિવસ જાગવાનું કોઈક દિવસ સુઈ જવાનું. માર વાંધો ને ઠેઠ
એક વાર તો મતલબ હે ને ઝાલોદવાળી બસ માં બેઠો ઝાલોદવાળી બસ બેઠો તો હોય ગયો ભારે મસ્ત ભારે ઊઘ આવી ગઈ તો એને પછ પાછો દાહોદ જતો રહેવાનો હતો એ પાછી એટલે મતલબ ઝાલોદ થી પાછી દાહોદ હતી. તો હ ને અડધે હુ પાછો ઉતર્યો તારે નીંદર ખુલી તો અડધે પછી ચાલતો પાછું બસ સ્ટેશન આવ્યો. પછી પાછો બસ સ્ટેશન આવીને પછી બસ માં બેઠો પાછો ત તારે જાર ગરમી બી એવી બધી થાય ને તાપમા બરાબર
મારે એવું નહી હોય મારે તો મારા લાસ્ટ સ્ટેશન એટલે વાંધો નહી.
બરાબર મારે જા તો કંટાળી કિલો ભારે.
હમ હ બસ માં બહી જાય પછી શાંતિ થઇ જાય બસ. માની ભય તહીં હુંદય
પણ બસ ના મળે ત્યા સુધી કઈ શાંતિ ન ભારે આવી. એ કંટાળો હોય બસ બસ મળે કે પછી શાંતિ.
બસ કારે ક્યારે મોબાઈલ ખોલી ખોલને દેખવું પડે મારે
હું તો નંબર મતલબ છે પેલો હા જે પેલું કય જીએસ આરટીસી એના નંબર નાખવાનો બસ નંબર તો એટલે આવી જાય લાઈવમાં હ. લાઈવ લોક
હ અમારે ત્યાં ઓલા એમના મચ્છરથી મારી દે તો બી આવી જાય.
હ ક હું તો એને નંબર નાખો એમાં એટલે આવીે.
હ રનિંગ માં હોય એટલે ખબર પડી જાય પછી કોઈક દિવસ બીજી બસ જાય એ ની બતાડે
હા બીજી અમુક એટલે મલબ નંબર ની પડે
હા નંબર બદલય જાય બસનાથની પાસે બસ નહી બતાડૅ હાળો.
હ
હા હું કરો ટાઈમ.
બસ હ રજલને કઈ ન જ એ હો
હમ